હ
હલો.
હમ મજામાં તમે કેમ છો?
બસ મજામાં આજે હું એક બહ મહત્વની વાત કરવા જઈ રહી છું. મારી ટોપિક નું નામ છે બાળપણની યાદો. તમને તો ખબર જ બાળપણ ની યાદો એટલે આપડે બાળ કેટલી મજાઓ કરતા હતા રોજ વહેલી સવારે સ્કૂલ માં જવું પછી સ્કૂલ માં જઈને હોમવર્ક કરવું પછી મજા કરવી અને મિત્રો સાથે રમવું પછી પછી આપડે પછી આપડે
સાચી વાત છે તમારી બાળપણ એટલે એવો સમય છે જેમાં આપણે ખુબ જ આનંદ માણ્યો હોય. ને એ સૌથી મીઠો સમય મ સૌથી મીઠો સમયની સમય અને યાદગાર સમય લાગતો હોય બાળપણ આપડા નિઃસ્વાર્થ પ્રેમ છે સાચી મિત્રતા પરિવાર ને સ્નેહ નો અનુભવ થાય છે એ તો તમને ખબર જ હશે.
હા હા
આપણા બાળપણની વાત જ અલગ હતી એવું મને તો લાગે છે કેમ કે વહેલી સવારે ઉઠવું શાળાએ જવું તમે કીધું એ પ્રમાણે હોમવર્ક કરવું વગેરે વગેરે મિત્રો સાથે આખો દિવસ હસવું ભણવું રમવું આ બધું જ આખો દિવસ આપડે આખો દિવસ આખો દિવસ એ રીતે આપણે સ્પેન્ડ કરતા તે આપણું એક સરળ અને નિદસ સમય હતો જેમાં આપણેે ખુબ મજા કરી હતી.
હા સાચી વાત છે આપણે પછી અ ઘરે આવીને પછી તરત રમવા જ રમવા જતું રહેવાનું પોતાના મિત્રો સાથે પછી ખૂબ રમવું જેમ કે, ગિલ્લી ડંડો, ક્રિકેટ જેવી સંતા કુકડી જેવી રમતો રમવી પછી મમ્મી જયારે બોલાવે ત્યારે આવવું જોકે મમ્મી પડતી પણ એ વાત પણ છે પણ મજા આવતી ને
હા બહુ જ મજા આવતી મને તો એ સમય યાદ છે જયારે તમે લોકો બધા પ્રાર્થના કરવા જતા હતા પછી વર્ગ ખંડમાં બેસીને ભણવું વિરામ દરમિયાન આપડે મજા કરતા હતા એ મને હજુ પણ યાદ આવે છે.
હા
આપડે ક્રિકેટ ગ્રાઉન્ડમાં કબડ્ડી, ખોખો, દોડ વોલીબોલ જેવી અનેક ગેમો આપણને શિક્ષકો દ્વારા રમાડતા હતા તને યાદ છે આપણે
આપડે રમતા હતા બધા ખોખો
હા હા મને યાદ છે સારી રીતે આપડે પછી ખુબ મજા કરતા બધા સાથે રમતા અને આપણેે જમવાની રિસેસ માં પણ આપડે જમતા ઓછું પણ રમતા વધારે
હા એજ બેકને વિશેષ કરતા તો આપડે રમવામાં વધારે કાઢતા એવું મને તો લાગતું હતું એ સમય પર
હા એવું જ એ દિવસ તો બો યાદ આવે
તને વરસાદ ના દિવસો યાદ છે જયારે આપણે વરસાદમાં ભીજાતા હતા કાગળની હોળી બનાવતા હતા પાણીમાં અને તે નાવડી બનાવીને પાણીમાં તરાવતા હતા. એવી અનેક પ્રવૃતિઓ પણ કરતા હતા તને યાદ છે એ દિવસો
હા મને યાદ છે કેટલી મજા કરતા હોડી બનાવતા પણ કોની સારી બને પછી કોની જલ્દી પાણીમાં તરે એવું બધું કરતા મજા આવતી પાણીમાં ભીજાવાની અને પછી
બધા અલગ અલગ પ્રકારની હોળી બનાવતા અને તે હોળીને આપણેે અ રીસ ટાાઈપ કરતા મતલબ હરીફાઈ કરતા કે કોણ કોની હોળી જીતે એ કઈ સમય જ કઈ અલગ હતો એવું મને લાગે છે.
હા
પછી તમે પેલી વાત યાદ છે ઉનાળાનું વેકેશન દાદા આપડે ઘરે દાદા દાદી ના ઘરે જતા કેરી ખાતા આખો દિવસ રમ્યા જ કરતા રમવા સિવાય બીજું કઈ નહી કરતા રાત્રે અગાસી પર સુવા જતા એ મજા જ મને તો નહી ભૂલાતી છે.
હા વેકેશનમાં તો આપણેે ખુબ મજા કરતા ભલે બપોરે ભર ગરમી હોય પણ આપણે રમવાનું તો નહી જ છોડતા ખૂબ જ રમતા
તને યાદ છે આપડે વડીલો આપણને સાંજે બેસીને વાર્તા કરતા પછી એ શીખવાડતા કે સાચું બોલવાનું મહેનત કરવાની વડીલો નો આદર કરવાનો અને બીજાની મદદ કરવાની એવું બુદ્ધિ શિખામણ આપ તા
હા યાદ છે મને
આજે આપણામાં જે મને તો એવું લાગે છે કે આપણા આપણામાં જે આ સારા ગુણ આપણામાં આપડો જે આપણે આગળ વધ્યા છીએ તે મને તો વડીલોના આશીર્વાદ અને વડીલોના થી આગળ વધ્યા છે એવું મને તો લાગે છે.
હા. એ તો સાચી વાત છે એ બધું એમના કારણથી જ છે.
આજે આપણે મોટા થઈ ગયા છે પરંતુ બાળપણ યાદ જ એવી છે કે આપડે તે જ્યારે નહી ભૂલી શકીએ.
હા તેમાં તો મને ખાસ તો ઉનાળુ વેકેશન બોજ બોજ યાદ આવે. કેરી ખાવાની મસ્તી કરવાની નવા નવા જાતના ફળખાવાના મામા ના ઘરે રેવા જવાનું ફોઈના ઘરે આમ બધા ના ઘરે દેવા જવાની કેટલી મજા આવે કેટલી મજા આવે નવા નવા મિત્રો મળે અને આપણેે એમની સાથે રમીને આખો દિવસ રમ્યા જ કરવાનું બસ લખવાનું વાંચવાનું કઈ નહી બહજ મજા આવતી
હા એજ બાળપણ એટલે કેવું કે આપડે આપણે બહારની સ્પર્ધાત્મક પરીક્ષાની કે કોઈને કંઈ ટેન્શન નહીં રહેતો તો ભવિષ્યનો ડર ન હતો કે કઈ બી એમ અ ખાલી દિવસ તો ઉજવવામાં જ આપડો દિવસ નીકળી જતો હતો અને ભવિષ્યની કોઈ ચિંતા જ નહી હતી
હમ્મ
મને તો આજે પણ યાદ છે કે શિક્ષકો નવા નવા વિષય પણ ભણાવતા ત્યારે અંદરો અંદર મસ્તી કરવી ખાવું પછી એકબીજાને મારવું વગેરે વગેરે જેવી યાદો હજુ પણ મને તો બહુ જ યાદ આવે છે
હા હા એ તો મને પણ બહજ યાદ આવે છે
ક્યારેક વાર્તા દ્વારા ક્યારેક રમત દ્વારા અને ક્યારેક આપણને ગીત દ્વારા પણ શિક્ષકો અભ્યાસ કરાવતા હતા
હા મ તો છે ને એમાં જે આપને ગીત ગીત ગાઈને જે કરાવતા ને તે તો ખૂબ સારી રીતે યાદ રેતુ
હા મને તો વાર્તા કરીને ભણાવતા ને એ બહ સૌથી વધારે ગમતું આપડા ભડપાણની કઈ વાત જ અલગ હતી એવું તને નથી લાગતું
હા એતો છે દિવસ બહુજ યાદ આવે છે
આપડા શાળાને વિરામ સમય મને તો બહુ ગમતું એ બધા મિત્રો મળીને સાજ નાસ્તો નાસ્તો કરતા હતા એકબીજા ના ડબ્બા લઈ લેતા એકબીજા ડબ્બામાંથી ખાવાનું લઈ લેતા હતા તને યાદ છે એ દિવસો
હા
ની તમે ખબર આપડણે રવિવાર ની પણ ખુબ જ આતુર થતી રાહ જઈ રહ્યા હતા પણ રવિવાર હજી કેવો હતો કે જે આખો દિવસ એટલો જલ્દી પતી જાય કે મતલબ રવિવાર રવિવાર જેવો લાગતો જ નહી હતો બાળપણમાં આવી અને પતિ ગયું એવું જ લાગતું હતું બીજ દિવસ થી પાછું સ્કૂલ જવાનું અને એ બધી જંઝટન લાગતી હતી
બહુ જ ઝડા અશાંતિ હતી ત્યારે તો સવારે ઉઠવાનું પાછું રવિવારે મજા કરી એ બધી બહ યાદ આવે
હમ્મ પછી તને ખબર તત આપણે ખૂબ જ રસપ્રદ વાતો કરતા
હા એ આપણને એમના કેચ નાના હતા ત્યાંની વાતો કરતા અને ખુબ જ મજા નવી નવી રમતો કતા આપણે એમની જોડે રમતા એ પણ ખુશ થતા હતા આપણે પણ આપણે પણ બહુ જ ખુશ થતા
એજ અને મને તો આજે પણ યાદ છે ઘણી આપ આપડી હમણાં તો ઘણી બધી જવાબદારી આવી ગઈ છે. પરંતુ આપણા જે નિર્દોષ બાળપણ હતું તે કઈ અલગ જ હ તેવું મને તો લાગે છે.
હા સાચી વાત છે તો
મને લાગે છે કદાચ આપડું બાળપણ પાછું નહીં આવે પરંતુ તેની યાદો આપડા આખી જિંદગી ભરા પડી રહી જશે એવું મને લાગે
હા એ તો પાછું નહી જ આવાનું પણ એની યાદો આપડે બ હવે છે તે ત્યાંથી કરીશું.
તને એવું નથી લાગતું કે બાળપણ એ આપડી ભગવાન દ્વારા આપેલી એક અદભુત ભેટ જેવું નથી લાગત
હા એ તો છે. એ તો ખુબ જ અમૂલ્ય અને અદ્ભુત ભેટ છે. બાળપણ જેવું કશું નહિ.
આપણા બાળપણમાં મળેલા સં સારા સંસ્કારો જીવનમાં ખૂબ જ અપનાવી અપનાવીને આગળ વધવું જોઈએ એવું મને તો લાગે છે.
હા એ તો આપડે યાદ રાખવું જોઈએ અને પોતાના જીવનમાં ઉતારવું પણ જોઈએ. એના દ્વારા જ આપણે આગળ વધી શકીએ.
હા તો આપડે આજ રીતે આગળ પણ આ ટોપિક
હા હા સારું ચાલો.